હલો
હલો હલો
હલો
હા કેમ છો બેન મજામાં
હઉ એકદમ મજામાં તમે મજામાં બે
એકદમ મજામાં
બોલો શું ચાલે છે
બસ જોુવ શાંતિ ચાલે છે તમે કહો તમારે ભણવાનું કેવું ચાલે છે
બસ જોું સારું ચાલે છો હું તો અત્યારે બેઠી હતી ને તો મને બધું કોલેજ નું બધું બહુ યાદ આવતું હતું કે આપણે કોલેજમાં કેવું સાથે રતા રમતા બધી અલગ અલગ ગેમ્સમાં પાર્ટિસિપેટ કરતા પછી પેલું યુથ ફેસ્ટિવલ એમાં કેટલી મજા આવતી યાર આખો દિવસ કોલેજે પ્રેક્ટિસમાં જોઈએ હો સવારથી લઈને સાંજ સુધી પછી ત્યાં આપડે સાથે ડબ્બા પાર્ટી કરીએ હારે ઘરેથી બોલાઈ જતા અને સાથે ત્યાં નાસ્તો કરતા રહ કોઈક વખત આપણા શિક્ષકો એ આપણને મગાવી આપતા. કેવી મજા આવતી યાર તમને કઈવું સાંભળે છે બેન
હા સાચી વાત છે તમે અત્યારે યુથ ફેસ્ટિવલ નું કીધું ને તો મને આપડું પેલું નાટક ય યાદ આવી ગયું કે આપડણે ભારત ઉપર એક નાટક કર્યું હતું તમને યાદ છે કેટલી મજા આવી હતી એમાં અને સાવ સાચી વાત છે આખો દિવસ પ્રેક્ટિસ કરવાની અને પછી ને મમ્મી બોમો પાડે કે તું તો ઘરમાં ટકતી જ નથી તારે એવી તો કેટલી પ્રેક્ટિસ હોય છે ખબર નથી પડતી કે ખાલી ઊંઘવા માટે જ ખાવા અને ઊંઘવા માટે જ ઘરે આવે છે. એટલે કેવી મજા આવતી હતી નહી એ દિવસો કેટલા સરસ હતા અને આમ ડબ્બા પાર્ટી કરવાની ને પછી ફૂડ ફેસ્ટિવલ ને યુથ ફેસ્ટિવલ ને આમ એમ થાય કે બસ એ દિવસો ક્યાં જતા રયા ખબર જ ના પડી. શું કેવું તમારું?
હા હ યુથ ફેસ્ટિવલ તો આમ કદાચ એના હિસાબે જ તે ગોલ્ડન લાઈફ કેવાતી હશે કોલેજ લાઈફ. કેટલી મજા આવે યાર યુથ ફેસ્ટિવલની પ્રેક્ટિસનું અને ઓડિશનનું અનાઉન્સ થાય ને ત્યારથી જ આ મંદર થી એટલો ઉત્સહ હોય ને સાચું કઉ પેલા તો મારે રહેવું જ નહોતું યુથ ફેસ્ટિવલમાં જયારે અનાઉન્સમેન્ટ થયું ને ત્યારે પછી આમજ તમે જોવા ગયાતા લાવને ભાઈ ઓડિશનમાં હોય શું? અને પછી ઓડિશન જોવા બેઠાને પછી અ ઓડિશન આપ્યું ને મજા આવી પછી તો યુથ ફેસ્ટિવલ પૂરું થઈ ને તો બહુ દુઃખ થતું યાર કે યાર હવે ક્યારે આવતું વર્ષ ક્યારે શરૂ થશે અને ક્યારે પાછું યુદ્ધ ફેસ્ટિવલ આવશે એવું થતું રાસ ની આખો દિવસ પ્રેક્ટિસ કરતા ને દાંડિયા તૂટી જાયને દાંડિયા પડી જાય ને એવી મજા આવતી ને અને કાઈક લોચા થાય એટલે પનિશમેન્ટ મળે. પંખીડા રમવાની ને એવી એક ધાર્યું એવી મજા આવે ને પણ યુથ ફેસ્ટિવલ આમ ખુબ યાદગાર છે કઈ ખાવા પીવાનું એમ જોઈએને તો યાદ ના આવે રાત્રે ઘરે જાય ને ત એમ થાય એ ભગવાન જલ્દી કાલે દિવસ પડી જાય ને તો જલ્દી કાલે પ્રેક્ટિસ માટે જ ભાઈ આમ એનાથી આદત થઈ ગયહોય આખી આપણને નહી બેન
સાવ સાચી વાત છે એમાંય તમને ખબર છે કે મારા હાથે દાંડીિયો માગી ગયો હતો. તો પેલીને કેવો વાગ્યો તો અને પછી તો મને એટલું હસું આવે એટલું હસું આન પ એની સામે હસાય તો નહી અને પછી એમ થાય કે સોરી કહી દીધું તો એ વાત પૂરી ના તેને તો જઈને છે ને ત પેલા મેડમને કમ્પ્લેન કરી દીધી તો મેડમ મને કે આયાતા એમને બોલતા બોલતા હસું આઈ ગયું, ખબર છે તમને?
હા યાદ છે એવું જ થાય મારે તો એક વખત એક મેડમને વાગી ગયો હતો દાંડીયો અને પછી મેડમ કઈ ખીચાણાતા અરે બાપરે ધૂળ કાઢી નાખીન બીજે દિવસ તો પ્રેક્ટિસય નો થઈ અમારે બોલો આવું થયું તું કેવી મજા આવતી યાર પછી પેલો વરસાદ હોય ત્યારે આપડે ખબર ઈડલી સંભર ખાવા જતા વરસાદમાં પલળતા પલળતા આપડું આખું ગ્રુપ જાય કેવી મજા આવતી બેન શું કેવું તમારું?
હા સાવ સાચી વાત છે હો એ ઈડલી સંભાર તો મને એટલા યાદ આવે છે ને કે જેની કોઈ વાત નહી આમ મને એમ થાય કે જેટલી વાર મારા ઘરે ઈડલી બને ને તેટલી વાર મને એવું થાય કે એ ઈડલી સંભારની મજા જ અલગ હતી એમાં કઈ ખાસ એવો સ્વાદ નતો પણ એ છે ને આપણેે બધા સાથે મળીને જતા વરસાદમાં પલળતા અને જે મ મસ્તી મજાક કરતા ખાતાતા ને એની મજા હતી એનો એક આનંદ જ અલગ હતો. અને પછી પેલી મકાઈ ખાવાની અને પછી ગોલો ખાવાનો એ કેટલી બધી આ આપ યાદો છે આપણે એમ થાય કે આ આપણા હવેની જે પેઢી આવશે ને એ એને તો આવો આનંદ મળશે જ નહીં મને એવું લાગે છે, એ બધા તો મોબાઈલ છે, બધા એ લોકો મને તો આપે તો આપણા જમાનામાં તો મોબાઈલ જ નહતો એટલે આપણેે એક બીજા સાથે ઉપસ્થિત રહેતા હતા હાજર રહેતા હતા આ તો બધા મોબાઈલમાં મોબાઈલમાં જ ઘુસેલા હોય છે. કે એકને રીલ બનાવી હોય છે તે એકને મેસેજ ના જવાબ આપવા હોય છે તે એકને પેલા કોઈક ને મળવા જવું હોય છે એટલે એમાં ને એમાં એ લોકોની કોલેજ લાઈફ પૂરી થઈ જાય છે. જારે આપડે તો કેવું ટોળું વળી વળી સાથે જ રતા હતા જ્યાં જઈએ ને ત્યાં સાથે એક બાથરૂમ જવું હોય ન તો એમ કે કે બે સાથેને સાથે જ જઈએ નાસ્તો કરવો છે તો સાથે યુ ફેસ્ટિવલમાં તો સાથે ઐયા તો સાથે ત્યાં જવું છે ટીચરને મળવા મેડમ ને મળવા જવું છે તો બી સાથે સાથે શું કેવું તમારું
હા હો આપડે કેવું આખો દિવસ કોલેજ જ પડ્યા રહેતા. પછી ઓલું યાદ છે આપડે ક્લાસ માં એકાબીજાની ઓલા વટોણા અને ચણા અને દાળ ને એ બધું મારતા ક્યારેક ચોક મારતા કઈ ખાવા પીવાનું હાથમાં ન આવે તો. ઓલું સાહેબ નું ધ્યાન ન હોય ને આપડે કેવા આ ઊંધા ફરી ફરીને એકાબીજાને દાળીયાને વટોણા મારતા બહુ મજા આવતી હો અને પછી ખાતા એક વખત તો અમારા સાહેબ છે ને એ જોઈ ગયા તા અમે લોકો આવી રીતે વટોણા ખાતા હતાા ને તો પેલા તો એમ એક ધેરું ખીજાઈને જોયું ને એટલે એમ થયું કે ભાઈ હમણાં આપણું આવી બનશે આપણને ખીજાશે. પણ પછી થોડીક વાર ને એને સમજી કીધું એટલે એકલા એકલા ખાવ છો મને તો આપો ખાવા હું એ ભૂખ્યો એટલે અમને માનમ છો કે ના ભાઈ સાહેબે કઈ કીધું નહી ખરેખર કોલેજ જીવન આપણને જીવવા દીધું એણે ખરેખર અમુક સર હતા ને એ આપણું એટલું ધ્યાન રાખતા ને કે ન પૂછવા તો બહુ મજા આવતી યાર ભણવાની એટલી મજા આવતી પછી ઓલા એક્સ્ટ્રા લેક્ચર્સ માટે આપણે જતા યુથ ફેસ્ટિવલ ના હિસાબે બધું પડ્યું હોય. તો પછી કવર તો કરવું પડે ને ક્યાં જવું એટલે આપણેેલું કવર કરવા માટે એકસ્ટ્રા ક્લાસમાં જતા. એમાંય આપણને મજા આવતી. પણ ગમે એ રીતે આપડે સાહેબ આપણને બધું કવર કરાવી દેતા હોય યાર કા સાચી વાત છે ને
એકદમ સાચી વાત છે હ તમારે આપડે છે ને આપડે બહુ નસીબ વાળા છીએ. કે આપણને છે ને સર અને મેડમો એટલા સારા સારા છે ને જે આપડું ધ્યાન બી રાખતા હતા આપણી સાથે મસ્તી મજાક પણ કરતા હતા. આપણને જરૂર પડે ખખડાવીએ નાખે હા આપડે જો ભણીએ નહી ને તો આપણને ખખડાવી નાખતા તા. અને જો આપડે એ વધારે પડતી મસ્તી કરી કે સેજ આડા વાળા ભટકી ગયા ને તો આપણને તતડાઈ નાખ્યો પણ એ સામે આપડી ધ્યાન બી એટલું રાખતા હતા ક્યાંક કઈક હોય ને તો તરત આપણને યાદ કરે આપણને સમજાવે અને કે કે આમ નઈ આમ કરો તમે અને યુથ ફેસ્ટિવલમાં દરેક જગ્યાએ આપણને સાથ આપ સહકાર આપ્યો કે તમે આ નહી આમ કરો તો સારું રહેશે તમારો નંબર આવશે. સે તમે આગળ ત સારું પફોર્મ કરી શકશો. એટલે છે ને આપણને આપણે નસીબ વાળા છીએ કે આપણને સર અને મેડમોય બહુ સારા સારા મળ્યા. કે જે દરેક ડગલે ને પગલે આપણી સાથે ઊભા રહ્યા હતા. અને છે ને એમને કોઈ નિસ્વાર્થ ભાવે આપણને સાથ આપ્યો છે સહકાર આપ્યો છે. બાકી ઘણા તો એવા હોય કે જેને કઈક સ્વાર્થ હોય કે આ મને ક્યાંક થી ટ ન કરે અબ જે કે ક્લાસીસ. એવ એવું કોઈ સ્વાર્થ નતો એમનામાં શું કેવું તમારું.
હા હ. બહ ખરી વાત કરીએ આપણા શિક્ષકો ખરેખર નિ સ્વાર્થ ભાવિતા સાવ. એપણ નામ એકદમ વ્યવસ્થિત રીતે પોતાનું સંતાન માનીને કે પોતાના નાના ભાઈ. ભાઈ બેનવાણીને જ ટ્વીટ કરતા. એલું પેલું આપડે એલું વોલન્ટિયર તરીકે રહ્યા હોય ને. તો પણ આપણને કેટલું બધું મદદ કરતા. કેટલું માર્ગદર્શન આપતા હ તો છે ને કોલેજમાં વોલન્ટિયર તરીકે શરૂઆતમાં રહી તો લાઈબ્રેરી. જવાનુંને લાઈબ્રેરીમાં બધું ગોઠવાનું ને પેલું બધું કરવાનું પછી. એક વખતને એમ ખ્યાલ આવ્યો ને કે લાઈબ્રેરી વાળા થોડુંક વધારે કામ કરાવે છે તો પછી મને ના પાડી દીધી. કે બઉ ટાઈમ થાય ને એટલે આપડણે જતા રહેવાનું વધારે ટાઈમ નહી રો એવું પણ આપણું ધ્યાન રાખતા નાના નાના કે ભાઈ ઓલા પેલા મેડમ છે કે પેલા સર છે ઈ થોડુંક વધારે કામ લઈ લે છે આનું ભણવાનું ડિસ્ટર્બ થાય છે. કોઈ પણ હિસાબે ભણવાનું ડિસ્ટર્બ ન થવું જોઈએ એવું આપણને સમજાવતા યાર. અને આપડે તો કોલેજમાં કેવું હતું કે ભાઈ પોતાની રીતે જ તે બધું હેન્ડલિંગ કરવાનું કોઈ પણ ફંક્શન હોય તો. કોઈ દિવસ કોલેજ કોઈ પણ રીતે આપણને અ સહ સહકાર આપે જરૂર પડે ત્યાં મદદ. કરે પણ પોતે આગળ વધે પોતે આમ આગળ આવીને કરે એવું નહી. સ્ટુડન્ટ પાસે કરાવતા એટલે શું કે ભાઈ. સ્ટુડન્ટ નો વિકાસ થાય. છોકરાઓ ન પૂરેપૂરો સર્વાંગી વિકાસ ખરેખર એવી રીતે થઈ શકતો કે ભાઈ. આપડે જ બધું જાતે કરવાનું કોઈ પણ પ્રકારની માની લો ફેશર્સ પાર્ટી કરવી છે કે ફેરવેલ પાર્ટી કરવી છે વેલકમ પાર્ટી કરવી છે. કઈ પણ એક્સ, વાઈ, ઝેડ કોઈ પણ આયોજન કરવું હોય ને ગણેશ ચતુર્થીનું આયોજન કરવું છે, મહાશિવરાત્રીનું કઈ આયોજન કરવું છે. એન્યુઅલ ડે નું કઈ આયોજન કરવું છે, તો બધું વિદ્યાર્થીઓ એ જ કરવાનું. જ્યાં જરૂર પડે ત્યાં શિક્ષક તમારી પાસે આવશે ને તમને સૂચન કરશે તો ખરેખર માં સર્વાંગી વિકાસ થતો યાર કેમ કે આપડે બધું જ કેટલું બધું નક્કી કરવું પડતું કઈ જગ્યાએ કરવું છે કેટલા બજેટમાં કરવું છે આપણું બજેટ શું છે? આ બજેટ ભેગું કરવા માટેથી ને આપણે ફાળો કેટલો ઉધરાવશું? કે જેથી બહ વધારે એ ન લાગે અને ઓછો એ ન લાગે સંખ્યા થશે કે નહી વળી પાછો વરસાદ નો સમય હશે ને વરસાદ આવી પડશે તો શું કરશું ત્યારે પછું આપડણે પ્લાન બી તૈયાર રાખવો પડતો મેનું શું રાખશું પછી જૈન મેનુ રાખવું પડે સ્વામિનારાયણ નું મેન રાખવું પડે એમાં એટલી અલગ અલગ હોય કેમ કે બધા તો કઈ ડુંગળી લસણ ખાતા નહી હોય જઈ ન હશે એ બટેટા નહી ખાતા હોય એટલે એવું બધું પણ નક્કી કરવું પડે અને પાછા અત્યારની જનરેશન પ્રમાણે તે હોય, તો એય નક્કી કરવું પડે, ભઈ શું શું ભાવશે બધાને? સાદુ શાક રોટલી તો જમાડી ની દેવાય! એટલે બધું અલગ અલગ આપડ કેટલું યાર કરતા અને એ ખરેખરમાં સર વિકાસ થતો હું તો અમુક શાળા કોલેજમાં જોઉં છું ને કે શિક્ષકો બધું જાતે કરવાનું શિક્ષકો જ બધું નક્કી કરે શિક્ષકો પાસે જ કામ કરાવડાવે ત્યારે મને એમ થાય કે ભાઈ નાયો આપડી કોલેજમાં જે હતું ને યાર બહુ સારું હતું કે બાળકોને ખરેખર શીખવા મળે કે, એકાઉન્ટ ભણે છે. તોને ખબર પડે કે કેમ બધું ખર્ચા મેનેજ કરવો યાર શું કેવું સાચી વાત છે ને મારી
હા એકદમ સાચી વાત છે અને અકાઉન્ટ આપડણે શીખીએ છેીએ તો આપડણે એનો ઉપયોગ ક્યારે કરીશ આપને ત્યાં જ આપડું ઇન્ટર્નશીપ ચાલુ થઈ જતી હતી જયારે આપને બધા પ્રોફેસર ને મેડમ ને એ બધું આપણને આ નાની નાની જવાબદારી સોંપતા ત તો એમાં જ આપડો સર્વાંગી વિકાસ થઈ જતો હતો. સાવ સાચી વાત છે તમારી. સારું બેન ચલો મારે છે ને હવે અત્યારે થોડું કામ આ ગયું છે તો આપડે પછી વાત કરીએ
હા બેન સારું આવજુઓ
આવજો